હલો હલો હા કેમ છો મેમ હું મજામાં છું તમે કેમ છો બેન મેં પણ મજામાં છુ
હ તો આજે આપણે વાત કરીશું માનવ વ્યવસાય અને રોજગાર વિશે તો હું તમારી જોડે વાત કરવાં માગું છુ તમે સાંભળશો ખરા
હા હા બેન કેમ
હા તો હું વ્યવસાય વિશે વાત કરું ને નાના નાના વ્યવસાયો એટલે ઓછી મૂડી અને ઓછા માણસોથી શરૂ થતા ઉદ્યોગો છે આ વ્ય વ્યવસાય ને સ્થાનિક સ્તરે રોજગાર પૂરા પાડે છે તે દેશના આથિક વિકાસમાં ખૂબ જ મદદ કરે છે નાના વ્યવસાયોમાં દરજી કામ હરિયાણાની દુકાન હાથ સાળ આ ઉદ્યોગો નાના શહેરો અને ગામડાઓમાં વધુ જોવા મળે છે જેનાથી સ્થાનિક લોકોને પોતાના જ ઘરમાં કે વિસ્તારમાં કામ મળે છે નાના ઉદ્યોગોના ફાયદા પણ ખૂબ જ છે હું તમને એ જણાવું છું ઓછા પૈસામાં શરૂ થઈ જાય છે પછી એની પછી જો રોજગાર નિર્માણ ની વાત કરું ને તો તે ગામના યુવાનો અને મહિલાઓને સરળતાથી કામ આપે છે અને એના પછી જો આત્મનિર્ભરતા ની વાત કરો તો લોકો પોતાની આવક જાદુ જા કરે છે ચલાવે છે જેમ કે મુદ્રા લોન યોજના આ યોજના દ્વારા લોકોને વ્યવસાય શરૂ કરવા માટે સ સસતું તો દરેક પૈસા મળે છે નાના વ્યવસ એ દેશની કરોડરજ્જુ સમાન છે તે ગરીબી દુર કરવા મદદ કરે છે અ એ લોકો ને પોતાના પગ પર ઊભા કરીને શક્તિ આપે છે જો તમારે અ અ નાના વ્યવસાય શરૂ કરવા હોય ને તો આ બધું તમે કરી શકો છો તમારે અ અ આ બધી વસ્તુ ખુબ જ અ અગત્યની હોય છે નાના વ્યવસાયો ખુબ જ આપણાને લાભકારક હોય હોય છે તમે કઈ
હા બેન મેં પણ કઈ કેવા માંગુ છુ જેમ નાના પાયે વ્યવસાય કે રોજગાર શરૂ કરવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ હેઠળ તમને સબસિડી અને સફળ લોનની સહાય પણ મળે છે નાના વ્યવસાય માટે લોન અને સહાય યોજનાઓ પણ સરકાર દ્વારા સ્વરોજગારની પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ છે જેમાંથી મુખ્ય માહિતીની નીચે મુજબ ઘણી માહિતી આપે છે જેમ કે નાના વ્યવસાય માટે લોનની યોજના આ યોજના અંતર્ગત કરિયાણાની દુકાન રેડીમેડ કાપડ મેડિકલ મેડિકલ સ્ટોર સ્ટોર કે બુક સ્ટોર જોવા કોઈ પણ સ્વરાજ રોજગાર માટે સરકાર દસ લાખ સુધી નો લોન પણ આપે છે આ પાત્રતા અરજદારની ઉંમર અઢાર થી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ લોન મંજૂર થયા બાદ ત્રણ મહિના ની અંદર વ્યવસાય શરૂ કરવાનો રહેશે અરજી એમાં અરજી પણ કરવું રહેેવાનું હતું એ અરજી કેવી રીતે જેમ કે આયોજનો વિશે વિગત વાર જાણકારી મેળવા એ પણ કરી જોઈ સરકારી યોજનામાં પાત્રતા સાહાય છે અને આ આજે કરિયાણા ને ત્યાં કપડા માટે ને ગરીબો માટે બહુ લાભદાયક હોય છે તેના માટે કઈ ટીપ્પણી આપવા માંગો છો બેન
હા સારું તમે જે કીધું ને કે ગરીબો લોકો માટે ખૂબ જ ઉપયોગી છે તો તે સાચી વાત છે આ છે ને નાના વ્યવસાય એટલે ગરીબો લોકો માટે જ છે મોટા મોટા જે લોકો હોય છે તે લોકો ના માટે ની જેમ કે મે નાના વ્યવસાય વયવસાયતાનું મહત્વ તમને બતાવું ને તો સ્થાનિક વિકાસ જે ગામડા અને નાના શહેરમાં આર્થિક પ્રગતિ લાવે છે અને તેમાં ઓછું જોખમ પણ રહે છે જેમ કે મોટી કંપની કંપનીઓની સરખામણીમાં નાણાકીય નુકસાન જોખમ ઓછું હોય છે મહિલા. સશક્તિકરણ ગૃહ ઉદ્યોગ દ્વારા મહિલાઓને ઘરે બેઠા કમાણી કરે. કરી શકે છે કૌશલ્ય નો ઉપયોગ કરો અગર જો ઉપયોગની વાત કરું ને તો પરંપરાગત કારીગરો પોતાની કળા દ્વારા રજીસ્ટર અ રોજીરોટી મેળવે છે. છે અને આ બધી વસ્તુઓ નાના નાના વ્યવસાયમાં ખુબ જ સારી હોય છે. ને ગુજરાતીમાં ગુજરાતમાં જો લોકપ્રિય નાના વ્યવસાય ની જો વાત કરું ને. તો તેમાં છે ને ખાદ્ય પદાર્થો આવી છે જેમ કે ખાદ્ય પદાર્થોમાં શું છે કે પાપ. પાપડ છે અથાણા ખાખરા અને ગૃહ ઉદ્યોગ મસાલા એ બધા ગુજરાત માં ખુબ જ. સરસ રીતે ચાલે છે અને ગુજરાતમાં તો વધારે અથાણા એટલે તો. બધાની ઘેરમાં થાય છે અને પાપડ એ ગુજરાતી નો તો ફેવરેટ ડીશ છે ને હું પછી એની. પછી જો વાત કરુંને ડેરી ઉદ્યોગ નું તેમાં શું છે કે પશુપાલન અને દૂધ દહી નું. સ્થાનિક વેચાણ થાય છે ને એની પછી આવે છે ગુજરાતમાં ટેક્સટાઈલ ટેક્સટાઈલમાં. શું છે કે બાંધણી પટોળા ભરતકામ અને સિલાઈ કામ. જેવા ઘણા બધા ટેક્સટાઈલમાં. કામ આવે છે અને સેવા ક્ષેત્રની જો વાત કરું તો મોબાઈલ રિપેરિંગ છે બ્યુટી પાર્લર. અને ટ્યુશન ક્લાસીસ એ બધું હોય છે જેમ કે મે હવે તમે મોબાઈલ રિપેરિંગ વિશે વાત કરો ને. તો એ નાનલી ટૂંકમાં જ હું સમજાવું કે મોબાઈલ રિપેરિંગ છે ને કેટલાક લોકોને અ થોડાક જ સમયમાં કેટલાક દસ દસમી ભણીને પછી થોડાક સમયમાં જે લોકો જલ્દી થી કરી લઈ ને તો બહુ મહિનામાં મહિના બે ત્રણ મહિના મેં લોકો શીખી લે છે, અને એના પછી એ પોતાનું મોબાઈલ રિપેરિંગ નું કામ ચાલુ કરી દીધું. દે છે અને એના પછી જો હું વાત કરું ને બ્યુટી પાર્લર આપે બહેનો છે, ને ઘેરમાં બેસીને. ઘણી બહેનો એવી છે, કે જે લોકોના ઘેરમાં બહુ પ્રોબ્લેમ હોય છે, તો તે લોકો છે, ને બ્યુટી પાર્લર ખોલી ને એ લોકોનું પોતાનું ઘરનું ગુજરાન પર ચલાવે છે, અને એના પછી જો હું વાત કરું ને તો ટ્યુશન ક્લાસીસ તો ટ્યુશન ક્લાસીસમાં શું છે, કે ઘણા લોકો છે, ભણીને બેસેલા હોય છે. નોકરીઓ એટલી બધી કઈ ખાસ. મળતી નથી તો બધા ટ્યુશન ક્લાસીસ પણ ઘરમાં ખોલી લે છે. અને તે હિસાબ થી એ લોકો એ લોકો. નો ખર્ચો બી કાઢી લે છે, અને કેટલાક લોકો નો તો ટ્યુશન ક્લાસીસ પર પોતાનું ગુજરાન પણ ચાલે છે. આ બધું તો નાના વ્યસની વાતો છે, અને જો સરકાર તરફ. તરફથી જો મળતી સહાય ની વાત કરું ને તો મુદ્રા યોજના હોય છે, તેમાં પચાસ.. થી લઈને દસ લાખ સુધીની ધિરાણ સહાય પણ મળે છે, અને વાજપાય બેંક. બેંક અ. બંકેબલ યોજનાની જો વાત કરો ને તો ગુજરાત સરકારની યોજના જે ગ્રામ્ય અને શહેર. બેરોજગારીની સબસિડી સાથે લોન. પણ આપે છે, એટલે આજે આજના યુગમાં છે, ને વ્યવસાય કરવા માટે કોઈ એટલી. બધી મુશ્કેલીઓ વેઠવી પડતી નથી આપણે બસ સક્ષમ રહીએ ને તો આપણા માટે. બધું કામ તરત જ થઈ જાય છે, અને હું જો એની પછી વાત. કરું ને સ્ટાર્ટઅપ ગુજરાતની તો નવા. અને અનોખા વિચારો ધરાવતા યુવાનો ને આર્થિક મદદ પણ મળી જાય છે, નાના વ્યવસાય માત્ર વ્યક્તિગત કમાણી નું સાધન નથી, પણ તે દેશમાંથી. બેરોજગારી દૂર કરવાનું સૌથી મોટું હથિયાર છે, આ આ બધું. જો મેં તમને કીધું છે, તો તમને કંઈ ખ્યાલ આવ્યો, ખરો આ નાના વ્યવસાય વિશે‌.
હા બેન માનવ વ્યવસાય વિશે પણ મને ખ્યાલ આવ્યો અને પછી આ જે રોજગાર વિષે છે, તે પણ જેમ કે નાના વ્યવસાય અને રોજગાર. શરૂ કરવા માટે તાજેતરમાં. ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક ખુબ જ મહત્વપૂર્ણ યોજનાઓ નવી નીતિઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે નવી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ બે હજાર છવ્વીસ માં જે છે, વેના સરકારે જૂને બે હાજર છવ્વીસ માં નવી ઔદ્યોગિક નીતિ બે હાજર છવ્વીસ ના જાહેર કરી છે. જે અંતર્ગત નાના વેપારીઓ અને સ્ટાટ સાર્ટઅપ માટે શાનદાર ફાયદો આપવામાં આવ્યો છે. મહત્તમ સબસીડી નવા બિઝનેસ સેટઅપ ફિકસ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પે પાત્રીસ ટકાથી પ પિસ્તાળીસ ટકા સુ સુધીનું સબસિડી મળે છે, જેમ કે સ્ટાર્ટઅપ સાય તો જો તમે નવો અને અનોખો આઈડિ દિયા આઈડિયા કરો છો, ને તે ત્રીસ ત્રીસ લાખની સુધીના સીમાં કેપિટલ બિયારણ મૂડી સહા સહાય મળે છે, જેમ કે મહિલા ઉદ્યોગ સહા સહાસિકો જેમ કે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટએપ અન્ય માટે સરકારમાંથી તરફથી દર મહિને પચીસ હજારથી ત્રીસ હજાર સુધીનું બધું અપાવે છે. માનવ કલ્યાણ યોજના ઝીરો પોઈન્ટ ટુ જેમ કે અ આર્થિક રીતે નબળા વર્ગના કારીગરો સ્વનિર્ભર બનાવવા માટે આ યોજના ખુબ જ ઉપ ઉપયોગી છે, નવો સુધારો આ યોજના હેઠળ પહેલા ઓજારી બૂકલીટ આપતી હતું પરંતુ એ માનવ કલ્યાણ યોજના એ અંતર્ગત લાભાર્થી યોજારો. ખરીદવા માટે ઈ બાવ સીધા આપવામાં આવે છે. જેથી તે પોતાની પસંદગીના સાધનો ખરીદ શકે છે. એમાં લાભ લાભ જેમ કે કળિયા કામ, દરજી કામ, પ્લમ્બર, કો કુંભારી કામ કે વાહન રિપેરિંગ જેવા અઠાસ પ્રમાણે. કાર ના વ્યવસાય માટે આ સહાય મળે છે, જેમ કે, પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ જેમ કે, કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ઉત્પાદન અને સેવા ક્ષેત્રના વ્યવસાય માટે. લોન આપવામાં છે જેમ કે લોનની મર્યાદા. ને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ક્ષેત્રના પ્રોજેક્ટ માટે. પચાસ લાખ સુધી અને સર્વિસ સેવા સે ક્ષેત્ર માટે બીસ રૂપિયા લાખ સુધીનો લોન મળી શકે છે. સબસિડીમાં આ યોજનાનો પ્રોજેક્ટ આધાર પંદર ટકાથી પાંત્રીસ ટકા સુધીનું સબસિડી સરકાર ભોગવે છે. પાત્રતા અઠાર વર્ષથી અ પાત્રતા જેમ કે અ આપણી ઉંમર જેમ કે કેટલા ઉંમરના છે ને તે. જેમકે અઢા અઢાર વર્ષની ની ઉંમરની કોઈ પણ વ્યક તી અરજી કરી શકે છે પાંચ લાખથી વધુની લોન માટે ધોરણ આઠ પાસ હોવું જરૂરી છે. બધું એ છે અન્ય ચોક્કસ જ્ઞાતિ વર્ગના માટેની યોજના જેમ કે ઓબીસી એસબીસી માટે સ્મોલ બિજ નેસ યોજના હેઠળ કાર્યણા કરિયાણાની દુકાન, ડેરી પાર્લર કે મોબાઈલ રિપે પેરિંગ જેવા વ્યવસાય ખુબ જ નીચા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આદિજાતિ એસટી માટે જેમ કે, નાના વ્યવસાય કરો પોતાની દુકાન કે વ્યવસાય ન સ્થળ ખરીદવા માટે આદિજાતિ નિગમ દ્વારા લોન અને નાણાકીય સહારો આપવા માંગે છે. શું તમને બેન આ મારું વાત કેવું લાગ્યું ને એના પર કઈ ટીપ્પણી તમે કઈ કેવા માંગો છો મને?
હા તમે જે પણ કીધું ને એ તો ખુબ જ સરસ કીધું છે આ બધી વસ્તુઓ આપણા નાના અ વ્યવસાય વિશે છે અને અ ખુબ જ સરસ વાતો કરી છે. આપણે રોજગાર માટે આજે બધા લોકો ગરીબ થી ગરીબ લોકો છે બધાને રોજગાર મળી રહે છે. ને આપણે બધા એના પર ધ્યાન રાખવું જોઈએ. કેટલાક લોકોને તો આ બધી વિશે માહિતીઓ નહીં હોય છે. પરંતુ આ બધા કામો ખુબ જ સરસ અને સારા હોય છે અને લોકોનું ઘર પણ ચલાવે છે સારી રીતે અને નાના ઉદ્યોગના પ્રકારો છે ને માઈક્રો માઈક્રો ઉદ્યોગ વિશે તમને ખબર છે કે એક કરોડ સુધીની રોકાણ અને પાંચ કરોડ સુધીનો ટર્ન ઓવર પણ ધરા ધરાવતા ધંધા હોય છે. અને સ્મોલ ઉદ્યોગનું વાત કરૂને દસ કરોડ સુધીની રોકાણ અને પચાસ કરોડ સુધીનું બી ટન ટર્ન ઓવર ધરાવે છે લોક. ને મીડિયમ ઉદ્યોગની વાત કરું તો પચાસ કરોડથી સુધીને રોકાણ બસો પચાસ કરોડ સુધીની ટનઓરત ધરાવતા ધંધાઓ પણ હોય છે. આ બધી વસ્તુઓ છે ને નાના નાના નાનામાં નાની વ્ય સ્થા અને મોટામાં મોટી બધી વસ્તુઓ ખૂબ જ અગત્યની છે ને એ આપ આપણે બધાએ કરવી જોઈએ અને રોજગાર તો આપણાને બધાને જ મળે છે. એટલે આના પર આ આપણે બધાએ રોજગાર કરી, આપણા બધાનું ઘેરનું જીવન ચલાવી સારી રીતે રેહવું જોઈએ. બેન આ તમે જે પણ મને કીધું છે ને, તે ખુબ જ સરસ કીધું છે અને મારી જોડે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર
આપને બે ખૂબ ખુબ આભાર તમારાથી વાત કરીને મને બહુ સારું લાગ્યું
સહેદ